હલ્લો શું કરે હે?
ક એની બહેરેલી તું
હમ્મ કઈ નહું મેંમત પરવાત થી બેસેલી હતી. પી કામ ધંધા વગરની એટલે મેં તને કોલ કરી. શું કરે બધા ઘરે. કેમ છે શાંતિ.
છે શાંતિ તારા ઘરે કેમ છે બધા.
સી એમ એવું જ બધા પોતપોતાના કામમાં અ વેસ્ટ છે. ફોન ટીવી લઈને ગયેલા છે.
હમ્મ.
બોલ બીજું.
કઈ ની ઓ હમ્મ.
અરે મેં તો એમ કેતી હતી કે હવે તો હું આવવાનું પેલા બધા વ્રત આવાના હિ અરે એજ એના જ માટે પૂછતી હા મે કરું.
હમ્મ મેં બી કરાવ એટલે અલડા પૈસા આવે હવે એક વરસ થોડું નવા કરવાની છે.
એવું છે મને તો ખબર જ હી કે તું બી કરે કે કરવાની
એક વર્ષ છોડવું પડે નને એટલે ગયા વર્ષ છોડેલ તો હવે આ વર્ષ થી પાછું કરવાની છે.
હા બરાબર મારા તો કેટલા થયા છ કે સાત વર્ષ જેવા થેય ગયા
હમ્મ.
એ જે ક્યારે છે, તને ખબર કે
અમણાં કાલે જ એની અગિયારસ છે, ને સોમવાર થી છે, ને એક દિવસ છોડીને આવેને હમ્મ
એક તો મારામાં કેલેન્ડર છે, પણ એમાં એવું કઈ ની મલે કે આ તે જે મેન મેન તહેવાર હોય ગણપતિ દિવાળી એજ બધા જે મેન તહેવાર છે, એજ બધું લખેલું છે. આવે અગિયારસ આવે ને બીજા બધા તહેવાર એની લખેલા છે, કલેનદરમા
હમ એજ હમણાં તો પછી દશામાં આ તા છે, એમાં બી કેટલી મજા આવહે વડુ ના ચવાની ને એવું આવે ત્યારે તો મજા આવે પણ જાય ત્યારે એની કેટલી ભક્તિભાવ કરીએ રોજ ના દસ દિવસ પછી જાય ત્યારે થોડુંક દુઃખ ભી લાગે બટ નાચવાની એવું બડુમાં બો મજા આવે પછી
એક તો ડીજેમાં હવેડે તો આપડા અહીયા એવું જ છે. બધી વસ્તુમાં ડીજે લાય દે
આપણા આપણા ને તો કઈ બી ખાલી ડીજે નું હમભળાવા જ જોઈએ એટલે આપડે તો જોવા માટે ચાલ્યા કરીએ મજા આવે બડું એવું જોવાની જ આગમન એવું બધું પછી હું પછી હુ આવતું છે?
એક તો ખબર નહી કેલેન્ડરમાં જ જોવા પડે ગનપતી શાયદ
ગણપતિ જ સાયદ છે, ને હમ
હા એજ એમાં બી મજા આવે
મોટા ભાઈ એજ બધું ના ચવાનુ ને બધુ જોવા જવાનું ડે ક્રોશન નેવુંબધું હ પછી જાય ત્યારે પછી કંટાળ આવે કેમ કે દસ દિવસ આપ રોજ કઈ બધા ગણ પતિ જોવા જાયે દૂર દૂર ના આગમન ને પછી ડેક્રોસન ને એવુ બધું એજ ને
હમ એતો છે, જ એ બધું હોય ત્યારે એમ ફરવાની બધા હાથે ત્યારે એમ ફૂલ ફેમિલી બધા જાય ફ્રેન્ડસ લોકો હાથે એમ તેમ તોહુ ગમે
જાય તો હ
હમ એટલા એકલા જવાની કોઈ મજા ની મળે જે બ જે બધા હાથે જાય
પછી દસ દિવસ પછી વી સજનમાં જાવ આવે પછી કંટાળ આવે પછી હું જેવુ
કેય કે આપડે એમ એ ગણપતિમાં જાય કેટલા બી દિવસ હોય દસ બાર દિવસ આપણને એવું એમ જેવું થે જાય કે અવે આ રોજ જ રેય તો હારવાનું
મજા આવે એમ ડેકોરેશન જોવોનુ એટલે આપડા માં ઇન્ટરેસ્ટ લાગી જાય એટલે પછી જાય તો કંટાળ આવે
હમ એતો છે, જ અવે હુ કરવાના એક મને તો ગણપતિમાં ગમે ને એક હોળીમાં ગમે હોળીમાં બી મસ્ત તો આખો દિવસ પાણીમાં રમવાનુ હ નવરાત્રીને કે તે ભૂલી જવાઈ પછી આવું બધું નાચવાનું જ એ જેમાં.
હમ.
નવરાત્રીમાં બી ગરબા ગાવા જવા માટે. રોજે મસ્ત રેડી થઈ હતીને નવા કપડાં પહેરીને.
આપણે પહેરીને દસ દિવસ તો આપ ને પછી કન્ફ્યુઝ રેતે શુ પહેરી.
એજ તો દસ દિવસ તો બહુ મજા આવે.
હમ પછી તો. એમાં બીજ ને આપડે તો પાછા એટલે આવશે. હારા હારા જ કપડાં પહેરવાનું બી જોઈએ આપ. ઉપરાંત પાછું નવા નવા એજ. તો બી આપડા અંદર નવ વા જ જોયું.
એટલે આપણને શોખ હોવાનો જ કે નહી આપણને નવાનો તો પણ ન શોખ હોવાનો.
તો મેકઅપ બેકઅપ લગાવી ને.
ત્યારે તેવું જેવું લાગે કે જલ્દી ક્યારે હાંજ થાય જલ્દી ક્યારે રાત થાય ગરબા રમવા જાય.
ગરબા.
હ જેવું ગરબા રમવા જાય. તો ટાઈમ બી પતી જાય પાછું ઘરે આવવાનો ટાઈમ બી થઈ જાય.
કવાડ. હમ. મજા લાગી ને બધી આપડે ફ્રેન્ડ લોકો ની નાચતી હોય તો આ બધી આપને કંટાળ આવે આમ તો શોખ. તો બો પંજાર ગીન બંધ.
હા એવું જ છે હોય આપ બધ ફ તો મજા આવે તો ગમે.
એજ હમ એકલું એકલું તો પછી કંટાળ આવે હમ.
એ તો છે જ.
હમ.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
જમીન હડું ભ બાકેતે.
બાકી જ છે તું.
મેં બી બાકી જ છે.
હમ અરે હળ તો ભૂખ ભી ન લાગે ને. ઘર ની ઘટા ઘરે રહી રહી ને હું કર.
નવું નવું ખાવાનું મ ઘર ન ખાઈ ખાઈ ને કંટાળી ગયા.
બાર નનું નવું નવું તો. કશે ફરવા જાય તો, જ ખાવા મળે, એમ તો ન મળે.
એ જ. અને આપડા ને તો પૈસા એવું માંગે કઈ ભી ખીજવાય હવે તો. ઘરનું જ ખાવા પડે ચુપચાપ પણ ઘરનું બી. ખાઈ ખાઈ ને કેટલુંક પછી કંટાળી જવાય.
એ તો છે જ.
એટલે બની જ વસ્તુ જોઈ.
હમ એ જન્માષ્ટમી ઓગસ્ટમાં છે ને.
નઈ ખબર જોવું પડે કેલેન્ડર માં.
હમ હ. બ એટલે મેં જન્માષ્ટમીનું બી એવું જોયું પેલું વિડીયોમાં. કે જન્માષ્ટમી ના દિવસે બી ઉપવાસ કરવાનો. એ બહુ શુભ કહેવાય સારું કહેવાય એવું કહી.
હમ તો તું કરવાની.
પેલા જોય હવે પછી કઈ કેવાય નહી પછી ભૂખ ભી લાગી જ. છે એમ.
તો હમ પણ પેલું ઉપસ નું આવે ને સાબુદાણા મરીયુ એવું તો ખવાય ને હમ બસ તો એવું ખાવાતું હોય તો તો પછી ઉપાસ કરી લેએ પર એમજ તો પછી
એમજ તો ની રહેવા એ ભૂખ લાગે જ થોળી
કેમ કે આપડે રોજે ખાતા હોય ને એટલે પછી આપણને ભૂખ લાગે જ
અ અરે પેલા વ્રત આવતા છે આપડે આ જયા પાર્વતી એ બી મારે તો કરવાના છે પછી પેલા દશમા ના વ્રત આવતા છે એના બી દસ દિવસ
હા મારે બી દસામા ના બી કરવાના છે, ને જયા પર્વતી બી કરવાના છે હ
આપડે બંને ન સેમ સેમ.
પણ દસામાં તો એક ટાઈમ મે જમુ પણ આ જયા પારવતીમાં તો કઈ ની. વેફરને એવું ખાય કાઢે ને તો પછી કંટાળ આવે ને આપડે એવું કરીએે કે પછી પતે એટલે એટલું બધું ખાહુ એવું થાય.
હા આપડે બે જણ કશે ખાવા જાહુ કોઈ રેસ્ટોરન્ટમાં. અનલિમિટેડ એતો લાગે એવું જયારે આપડે કોઈ ઉપવાસ કરેલો હોય ને ત્યારે પણ હમે કોઈ મોરી ખિચડી ભી મુકેલીને તો બી આપડને એવું લાગે કે આને શું ખાઈ ને એમ દિવસોમાં આપણને જો ખાવા આપે ને તો ની ભાવે
ની આવે ને પછી એવું ઉપવાસ હોય આપડા ત્યારે આપડા સાભે બધા ખા ખા કરે તો
પાણી આવી જાય. હુ કરે કંટ્રોલ કરવા પડે
હમ એવુંજ. હમ.
અ જ સુતી છે કોઈ નઈ એમજ ને કોલ કર્યો કટળો આવતો હતો હું કરું કોઈ કામ બી નહી મળે. પર્વ થી બેસેલી. કેમ કરે? એમ કરીએ.
એજ મણા તો ફ્રી રહી ને, શું કરે એટલે?
તે તો એડ તો ગરજ હશેને.
હા, ઘરે જ.
કેવું ચાલે, ભણવાનું કેવું ચાલે, ભણવાનું?
ચાલ્યા કરે, હવે બડું એ તો એવું જ.
હમ. હમ. બધો તહેવાર આવે ત્યારે બધી રજા મળે, તો આવજે ઘરે, ત્યારે તેમ આપડું એવું જ, કેમકે એમ તો આવા હે, નહી આવે. તો બધા ચાલુ જ દ બધી રજા હોય, હ બધા તહેવાર ચાલુ જ થવાના ને.
હમ, એમી ચોમાસા માં બહુ રજા એ પી એટલે હવે તો રજા આપવી મુશ્કેલ જ છે.
એ તો ગડી.
હમ.
હમ.
બોલ બી.
કઈ બોલતું જ.
બાર આવી થોડું વાતાવરણ જોતી. હ, વે વરસાદ પડવાનું એવું ને, હવે એકદમ તડકો.
તડકો. હા, અને પાછું તરત મોસમ બદલી બી કાઢે ને, વર પડવા લાગી છે, એનું તો કય કેવાઈ ની
એ તો જો નઈ કઈ ખબરી પડે ને, આજે તો કઈ અગાહી જેવી હતી. કે બહ વરસાદ પડવાનો છે અલર્ટ રેડ ઝોન ક
હા એના કરતા તો કાલે વધારે હતું હમ.
જયારે સૂચના
હમ.
બહ ખતરનાક છે વરસાદની જયારે પડવાનું હોય ત્યારે પડે નહી નહીં પડવાનું હોય ત્યારે પડે.
હમ એલું તો કોણ કઈ કઈ ની શકે.
બહાર નીકળું દુકાન જવા માટે બજાર જવા માટે ત્યારે જ પડે ને જયારે મેં ઘરમાં હોઉં ત્યારે ની પડે.
ત્યારે ની પડે જ વરસાદનું તો હવે આપડે કઈ કે ની શકીએ કોઈનું વાત સાચું ની માની શકીએ હમણાં પડે ની પડે તો બી
વરસાદ નો ભરોસો ની થાય. એતો છે, અરે જ્યારે પેલો પેલો વરસાદ પડ્યોન ત્યારે મને એટલું નાવાનું હતું. વરસાદમાં નાવનું મન હતું પછી મેં કેટલો વેટ કૈરી બે ત્રણ દિવસ ત્યારે ખબર ને પૈડા
હમ, પેલા વરસાદ આવે તો આપડા ને તો માટી ની બી સુગંધ એટલી મસ્ત આવે કે ખાઈ જાય એવું લાગે.
હમ, એ પેલો પેલો વરસાદ તો પડે તો હારુ જ જેવું લાગે કેમ કે એના પેલા ગરમીની સિઝન હોઇ. ગરમીથી આપડે કંટાળી ગયાઈ.
એજ.
એટલે પછી વરસાદ પડે તો બને જ ને કે આવે વરસાદ હવે ચાલુ થાહે તો કેટલું મજા આવે એમ કરે જારે પછી વધારે પડે ત્યારે પછી પ્રોબ્લેમ બી થઈ જઈ. બધી પાણી પાણી બધી જગ્યા પર.
હમ એવું જ હવે હું કરીએ બોલ વરસાદ જ બો
એજ તો છે ની પડે તો બી દુઃખ
ને પડે તો બી દુઃખ એજ, ની પડે તો ખેડૂત લો કો નું નુકસાન થાય ને પડે તો બી બિચારાને એટલું બળો પડે કે બંને બાજથી તમે તો કરે હું એ લોકો બી.
એજ તો હમણે બી એવું તો થતું હતું થોડાક દિવસ પેલા પડ્યા જ કેટલા દિવસથી ને હવે પડતો જ નહીં મળે એટલે એમ થોડાક સમય પડવાનું પછી રૂકી જાય પછી પડ્યા પછી રૂકી જાય એવી રીતે હોય તો બી કઈ પણ આ તો પડે તો પડયાજ કરે અને ની પડે તો પછી પડે
તો ની જ, ને પડે તો એટલો ફાસ્ટ પડે કે પાણી પાણી જ કરી રાખે થોડીક વાર બંધ થાય એનું બી વસુલ કરીને એટલો ડબલ પડી જાય.
તે ન્યુ પડે આજ કરે બે દિવસ સુધી તો.
એવું જ.
હવે ખબર ની બધું તહેવાર કેવાર છે હવે આજનું શું છે વાતાવરણ એમ તો ફોનમાં બી વેધર એવું બધા ચેક કરે પણ આમાં બી
એનું બી ની હાચું માની શકાય એવું છે આ વરસાદ તો
કાલે મેં જોયું કાલ ચાર વાગ્યા પછી વરસાદ નઈ પડશે એમ કરીને મે ગેઇ બજાર અન ત્યારેજ તો વરસાદ ચાલુ થઇ ગયો મેં કીધું આ હું આનું ઓપોઝિટ હતું પછી બીનઈગી.
ઘરમાં હોય ત્યારે બંધ હોય એટલે આપડાને એમ કે ચાલ હમણાં નથી પડતો તો જીઆવીએ પણ જાય ને
હમ, અરે મે એજ કે પેલા વેધર ચેક કરીને જામ એમ કરીને. તો તો એમાં બી, મેં ચેક કર્યું તો બી ખૂબ પૈડ્યો.